મજામાં છો તમે
હું પણ મજામાં છું આજ આપને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ વિષય પર વાત કરું છું હા હા આજકાલ બાળકો આમ
હા હા કે મોટા લોકો બધા જ ફાસ ફૂડ અ અ તરફ વધારે આકર્ષણ છે ને હા મુજે તો હા આજકાલ મુજે બાલ ની હોય તો કે મોઠાની બાળકોની વચ્ચે
હાચુ કીધું ન સાચુ પિઝા હા બોલો ની હ સાચો પિઝા બર્નર અ નૂડલ્સ સાચું જ પિ્ઝા, બર્નર, નુડલ્સ અ ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગોલ્ડ ડ્રિન્ક્સ ખુબ લોકોપ્રિય બની ગયા છે, ને
હા અને પણ તો હા પ્રકારના ખોરાક આંબી તેલ મીઠું અને તો અનેક ખાડકનું પ્રમાણન વધે છે, ને અને અતિ આ વ્યવસ્થાને માટે સારું નથી અને લેડીઝજ મંજે તો વારાવરણ જઝપણ ખાવશી ફુડ
આવાથી અ સંતુલનતા અ ડાયબિટીસ અ બ્લડ પ્રેશર અને હૃદયની તકલની અ થઈ શકે ને
હા અને બાળકો પણ મજે ઘરનું પૌષ્ટિક ઘરનુ પૌષ્ટિક તો ભોજન ખાવુંનું આવાનુ જે ઓછું કરી દે છે, જે સારી આદત નથી
હા એકદમ સાચું એના બદલે ઘરનું તાજું અને પો ટીક ભોજન ખાવું જોઈએ જે ખૂબ હારું થાય ને
અને ફલ, લીલા શાકભાજીને, દાળ, રોટલી, ભાત, દૂધ અને દહી શરીરને માટે ખૂબ ફાયદાકાર છે. ક્યારે ફાસ્ટ ફૂડ
અ અ એના બદલે ધ કેમ છે, ક કેરેક ફાસ્ટ ફૂડ અ ખાવું ચાલે પણ રોજની આદત બનાવવી જોઈ જોઈએ નય
વ્યાયામ કરાવવું અને ખુબ પાણી પીવું જે પણ જરૂરી છે.
હા માતા પિતા એ બાળકો ન નાનપથી તો અ નાનપન થી જ સારા રો અ ખોરા કની આદત પાડવી જોઈએ
હ શાળાઓમાં તો પણ પૌષ્ટિક આહાર વિશે જાગૃતિ ફોલાવ જોઈએ ને
વાતો હા અ ખુબ અ આય છે, ને
અને સારું સ્વત જ સાચી મજ સંપત્તિ છે, અને હોટેલ તો આપણને જ પુરુ ઓછું અને પૌષ્ટિક ભોજન દ્વારે લેવું જોઈએ અને તો મજે આપને બુદ્ધિ સ્વત જે જીવન વિશેષ જોએ અને સંકલ્પ કરી જોએ હે ને અને ની નિયમિત વ વાયામાં તો કરવું જોઈએ અને જે ખૂબ જ જરૂરી છે, અને જં ફૂડ ખાવાથી તો આપને તો એ જ ખાય છે, એના માટે તો શું ખાવાનું જે લીલા શાક ખાવાનું શાકભાજી ખાવાનું, દાળ ખાવાનું, રોટી ખાવાનું, ભાત ખાવાનું, દૂધ ખાવાનું અને મજે દરી વર્ષી મજે શરીરમાં માટે તો ખૂબ જ ફાયદાકાર છે નહી તો ભોજન માં તો ખાવું તો ઓછું કરી દે છે, જે
હા અને દરરોજ આયામ વગેરે પણ કરવાવ જોયે ને
હા. અને શાળાઓમાં તો પૌષ્ટિક આહાર મળવું જોઈએ અશો નહી કે જંક ફૂડ મળવું જોઈએ
હા.
અને બા હા અને વારંવાર જંમાં ફૂટ ખાવાથી તો ફૂલ્લા થાય એને તો ડાયબિટી બડે નહી તો ફિર બડર પ્રેશ અને તો દૈનની તકલીફ બી થઈ છે આપને તે બાલોકા માટે તો ઠીક નથી છે ને અને સાછુ તો મનજે પિઝ્ઝા બર્ગર નૂડલ્સ ફ્રેશ ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક ડ્રિંક્ ખૂબ મનજે લોકોપ્રિય પણ બની ગયા છે આવી તો
તો સાચું જ છે ખરી વાત
પણ આ હા અને પણ આ પ્રકારના તો ખુબ જ મનજે આ પ્રકારના તો મનજે ખૂબ મનજે
આ પ્રકારના મનજે ખોરાક આમ તેલ મીઠું અને ખાડું નું પ્રમાણ વધે છે ને અને અધ હાસ પોતાના માટે સારું નથી
અ સાચી વાત પીઝા બર્ગર એ પણ નથી ખાવાવુ જોઈએ
અને વારંવાર જંક ફૂડ ખાવાથી આપની તબિયત બી ખરાબ થઈ છે તો સ્થૂલાતા થાય છે ડાાયબિટીસ થાય છે મનજે બ્લડ પ્રેશર ભી વધે છે ને
લીલા શાકભાજી દાળ રોટલી ભાત દૂધ અને દહી શરીર માટે ખુબ ફાયદેશીર છે ને
અને તો મનજે આજે આપને તો મનજે જંક ફૂટ અને પાસફૂડ પણ ખાવાનું નથી
હા
આપનું ઘરનું વ્યંજન ખાવાનું આજકાલ ના તો બાળકોને તો હોય કે મોટું લોકો
હા અને નાના જે બાળકો છે એને તો બહાર નું જોઈ છે ને ખાવાને
અને બટા જ ફાસ્ટ ફૂડ તરફ સી વાદી છે ને તો ફ આકર્ષક થાય છે જે ફાટ ફૂડ દેખાય કે આકર્ષક થાય છે તેને ફાટ કા એ
કરીયે છે
હા જંક ફૂડ કાએ કે તેને ખાાયે અને મનજે બ અને બુદ્ધિ ના જ ફાસ્ટ ફૂડ તરફથી વધે છે અને આકર્ષિત થાય છે ને મારે ચાલુ એ હેલો